હા.
ચલ હવે તારી વારી.
ઓકે મારી ચાલો અ તું જાણતો એવું કઈ વિચાર પણ સારે હા.
ઓકે વિચાર લીધું?
પણ કદાચ તું એને મેં નહી જોયું હોય તો એવું મને ખ્યાલ આવ્યો તો પછીથી
આ કઈ ની હોય પછી મતલમ એમ ફેમસ મતલબ કોઈ મતલબ સિલેક્ટ કરી શકે નતર હહ એટલે એમ એટલે જાણતો હોય તો સારું મતલબ એમ જે વિચારીને કરજે અને પછી ચલી વોટેવર જે હેતે ચલ મેં પૂછું સવાલ.
હા સારું ચલ. જોયું હશે આતો હા.
ઓકે રિયલ છે કે ફિક્શનલ છે?
ફ્રેશનર.
ઓકે બીક થ્રી માથી છે.
ના.
ઓકે સો રિસેન્ટ કોઈ એનિમીમાંથી છે? ન્યુ એનિમી ન્યુ જેન એનિમી?
મતલબ એના કોઈ એપિસોડ તો નથી આયવા.
ઓકે એટલે માંગા જ છે માંગા બેઝ જ છે.
હહ બાંગા બેઝ નથી એમ કહી શકાય.
હા ઓકે મતલબ શું છે તે લાઈક? જો ફિકનલ કેરેક્ટર છે મતલબ મે બી કાર્ટૂન માંથી છે.
હા.
ઓકે એટલે આમ લાઈક આમ લાઈક ઓગી લક અમેરિકન કાર્ટૂન હેને
અમેરિકન કાર્ટૂન ની માં થાય.
મતલબ જાપનીઝ નથી મતલબ હે ને.
હમ હા એનીમે છે જાપનીઝ નથી.
ઓકે મતલબ કોરિયન એનિમી છે
ના.
પછી ચાાઈનીઝ માં આઈડોન્ટ નો પછ એ લક એને તું મતલબ શું કાઉન્ટ કરશે એનેમી કાઉન્ટ કરશે. કાર્ટૂન કાઉન્ટ કરશે.
અગર. નોલેજ ના હિસાબ જોવા જઈ તો એક એનિમે જ કેહેવાય. નહી કાર્ટૂન કેહેવાય બટ એનિમેશન કાર્ટૂન.
ઓકે તો એટલે લાઈક ડોરેમોન છે એ રીતનું કાર્ટૂન છે. ઓકે તો ડોરેમોન છે ડોરેમન માંથી. નીનજા હથોડી પછી બીજું કાર્ટૂન બેન ટેન.
ના
પછી હા મર્ફિઝ લોક ન આવતું હતું તેમાંથી
ના ના
ફિનસ એ ફો
ના
પછી સ આ એકદમ ઇન્ડિયાનુંું કાર્ટૂન ઓકે મોટું બટલું છે મોટું બોટલું માંથી ચોડા બીમ મેલ છે હે ઉમર એટલે કીડ છે કે પછી ઉમર વાળો છે
કિડ્સમાં જ આવે
કે મજા આવે ને
હા
તો અમે તંજાણા ક્યા કે છે એમાં તો રાજુ ચોરાાવીમ હે રાજુ ચોરાાવીમ ઓકે ું જલ્લી મે ત પકડી મે
હા હ
થોડા ડિફિકલ્ટ છે બહ બહુ એક્સપર્ટ છે મે આગે
હા એટલે
હમ ચ હવે ટોફ થોડા જેવા હેને હ હ અ મારી વારી ટાફ થોડી છે અ ઇઝી છે સોલ પૂછે તેના પરથી આમાં મેઇન વસ્તુ એ છે સોલ સારા પૂછવા મળ તો મળી જાય
હમ એજ મેં હજુ હળં શીખતી જતો થોડોક ટાઈમ
ચાલ મેં વિચારી લીધું પૂછ
ઓકે મેલ છે કે ફિમેલ છે
મેલ છે
ઓકે ફશનલ
ના રિયલ છે એકદમ રિયલ
ઓકે ઓક્યુપેશન મતલબ અ
બિઝનેસમેન કાઇન્ડ ઓફ કાઉન્ટ કરી શકાય
ઓકે બિઝનેસમન તો એનું નેશનલટી ઇન્ડિયા
અમેરિકન દેટસ ગુડ ક્શયન
ઓકે તો
બ
અ વોટ કાઇન્ડ ઓફ ક મતલબ કેવી હાની કંપની એવું કઈ છે હાનું બિઝનેસ
હા એમ બહ ઓવિયસ મે મતલબસયસ કાલ
ટેસલા
હા સસ મંચલ્લી
મલબ બિઝનેસન અર તો એની કેકનની ખબર પડતા
હા પણ તે સોલ્ બી છે એટલે પછી મારાવા બી
હા બરાબર
સારું બગડી બેડ્યું વિચાર ન ત જલ્દી કલાક
હમ પણ મને લાગે થોડોક એક્સપિરિયન્સ આવી જ
હા ચલો વધારી વા પછી ચૂ કરો ને તો કોઈ દિવસ ગસ જ નીકળી શકશે
હમ ઓકે
યસ ઓકે મેલ છે ફિમેલ
અ બંને હોઈ શકે
હોલીપક ઓકે બંને તલબ હ ઓફિસલી મતલબ જે ન જે છે ર્યલ નથી્યું ઓકે ફિકક્ટર
પ્રક્ષષણ કલેક્ટર બીડી મારે
રિયલ ક્યારેક્ટર
કેરેક્ટર નની મળ બેઝિકલી લેટ એ મેં તનેમ એનિમલ છે
એનિમલ છે
યસ યુ હવ ટ મદ તારે એનીમલ
ઓકે ઓકે ઓકે એટલે આપડે પર્સનમાં જ હતું મને ચાલ કઈ ન હોય એનિમલ કેસ કરું મેં
હમ
હ ઇઝી છેલમ કન્ડ ઓફ જો
ઈઝી છે મતલબ તને ખબર જ હશે મતલબ એવું નથી કે બહુ જ રેર વસ્તુ છે નહી
હમ અ એક તો અ મે એટલે લાયકર મારે મતલબ કોઈ માં ન આવે મેલ માં ન આવે ફીમેલ માધુ
મતલબ બંને હોઈ શકે એમ એ બંને જન્ડર હોય શકે એમ
તો ડેડકા
ના
ઓકે
અરે એનિમલમાં બંને ચંંદર હોયા જ એમ
અરે હા એટલે તો મેં એટલે મેં પૂછ્યું મેલ છે કે ફિમેલ છે તો
અરે પણ હવે તું સમજી લે કે ડોગ છે બરાબર કૂતરો છે તો તો આમાં બી બંને એક એમ ફિમેલને એવું હોય છે એમ
ઈ તો હા અડ ક સીસી જ પેલું જ કરવાનું છે એટલે એ મેટ જ નહી કરવા બબર ઓકે ઓકે ઓકે ઓકે. કે ઓકે તો એ શાકાહારી છે કે માંસાહારી છે
માંસાહારી.
માંસાહારી ઓકે જંગલમાં રહે છે.
હા.
અ પછી આપડ મતલબ અમ. કોઈ જંગલમાં ગય ઇન્ટરેક્શન મતલબ રેર રેહર છે કે મતલબ ઓછું રેહર છે એમ.
અ ઓછું રહેેર છે મતલબ તું એને જંગલમાં જંગલમાં તો તને મળે પણ ઝુ માં બી તું જોઈ શકે.
ઓકે સિંહ લાયન.
ના.
ઓકે પછી વાઘ.
ના.
કે લાઈક સાઈઝમાં કેવાય છે એકદમ ટોલ છે કે પછી એમ મીડિયમ હાઈટ છે આપડે.
અ આપણાથી તો મોટું હોય બટ થોડુંક પણન ગાય કરતા ડબલ.
શું.
ગાય હોય ને એના કરતા ડબલ હા.
ઓકે બહુ મોટા સીંગડા ભી હોય એના.
ના એના સિંગડા ના હોય.
ઓકે જીરાફ.
ના.
કે ડબલ હોય વેટ કેટલો છે વેટ એકદમ આમ ટર્નમાં હોય. છે કે લાઈક બો બીગ.
હા.
એલિફન્ટ.
ના.
એલિફન્ટ કે.
ના.
હિપોપોટે મશ.
યસ.
ઓકે ઓકે આ ટફ એનીમલ મે આજ લગનેચ
હા મે અમે મેં આ ગેમ રમવાની બટ અમે પર્સન માંની અમે એનિમલ્સ.
હમ એટલે એનિમલમાં મને એટલું બધું છે એમ તને એટલું બધું ખબર નથી.
હા ભલે એટલે જ મેં ઈઝી હોતું કે હા મતલબ એનિમલ માં મળી જાય.
ઓકે ઓકે કઈ નહી તફી સારા ઓકે. હા મારી વાળી હવે.
ઓકેે ચાલે.
ઓકે ચાલ વિચારી દીધું આવભરે ઉભરે બેટ અ. ઓકે ચાલ વિચાર લીધો.
ઓકે પર્સન છે એનિમલ છે ફિક્શનલ કેરેક્ટર. પર્સન છે રિયલ પર્સન ફિક્.
યસ રિયલ પર્સન.
ઓકે મેલ ઓ ફીમેલ? !
ફિમેલ.
ફિમેલ ઓકે અ અ એનું ઓક્યુપેશન છે મતલબ સિંગર છે. અ સોશિલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએેટર.
આમ નથી એવું કઈ નથી.
હમ તો ફેમસ છે.
આમ નથી ફેમસ નથી.
ફેમસ નથી!
હા પણ એટલે તું જાણ જ છે.
પણ મેં જાણું છું. ઓકે તો એવું કોઈ ફ્રેન્ડ સર્કલ્સ માં એવું કોઈ છે.
યસ આઈ ગેસ.
ઓકે હમ્મ. એનું નામ બહુ કોમન છે.
આ બહ લાઈક મારા લાઈફ હજુ સુધીમાં લક બે જ પર્સન પેલું ક્યું છે એના નામ છે. એટલે રેર કાઇન્ડ ઓફ કહી શકાય પણ ઓલ્સો ડિપેન્ડ ઓપોન ક્યાં રહી છે આપડે મતલબ મે બી કોઈ એરિયામાં કોમન હો તો ખબર નહી આવે પણ નથી કોમન એમ જનરલમાં.
ઓકે તો એ અ આપણા ફ્રેન્ડ સર્કલમાં છે.
આ આઈ ગેસ.
અ જ્યાં આપડે અ કોલેજ જતા!
યસ.
ઓકે ધેર આર નોટ મચ પીપલ.
ય કો બનાું છે ના ફિમેલ છે ઓલરેડી મે કીધું તો ખરું.
સે હા? ફીમેલ મે મહિમા બોલી યાર.
મહી મે તો યાયા મ બોલ્યો મતલબ.
ના મહિમા બોલી મેં.
ઓકે સોરી સોરી ના ના એ નથી.
થી હમ્મ આપણા ફ્રેન્ડ સર્કલમાં છે.
તો આપડા ફ્રેન્ડ સર્કલમાં તો બસ બે ત્રણ ગણા છે, જોકે મહિમા હો હ. આપણે ક્લાસમાં છે એવું કઈ કે પછી જસ્ટ આપડા જ ઓકે ક્લાસમાં છે ઓકે જરૂરી નહી કે મારી ફ્રેન્ડ છે એમ.
ના એટલે તું ઓળખે છે ને મતલબ તારી ફ્રેન્ડ મે ફ્રેન્ડ મે આઈ છે બેસ્ટ ફ્રેન્ડ.
બેસ્ટ ફ્રેન્ડ!
યસ મે બી ઇવન બે લક એના કરતા બી વધારે હોય શકે ખબર નહિ હવે.
અ હ.
બેસ્ટ ફ્રેન્ડ ની વધારેનીય છે. હમ્મ. રિયાંશી!
ના ના એ નથી ના એબી નથી.
હ ખાય એના સિવાય તો આ
યાર બહુ સિમ્પલ છે ઓબ્યસલી મતલબ બેની ચૂસ કરીશ મતલબ.
હમ્મ મેં એજ વિચાર્યું કે આગર ગ્રુપમાં એટલે છે તો હું.
થિંક આઉટ સાઇડ ઓફ ધ બોક્સ.
હમ્મ ઓકે મે મારું હારું બની શકે એવું કઈ નઈ,
અને ફિમેલમાં આઇમ આકે મારો બો ફિમેલમાં તો ત્યાં ત્રણ સવાય તો મનેથી તો કોઈ મેં છે ફ્રેડ યાર
વિચાર વિચાર.
અ ક્રિશા!
ના.
વાવ શોભા
ના.
આ સિવાય તો મને નથી ખબર કે કોઈ સાથે ફ્રેન્ડ છે,
ડિફર જઈ કે એમ થોડીક અલગ રીતે વિચાર એટલું મતલબ આઉટ સાઇડ વિચરવા પડશે તારે,
ને
લઈગયા ઇન જનરલ પેલૂ એમ. પેલું મન કીધું
મે ઓલવેઝ ફ્રેન્ડ છે અ હ.
અ આપણે મારી વાત કરતા જેવું,
હા યસ
હ પાઈ એવું કે વિચાર કે મારું જ નામ વધારેર. છે, એટલે બધા કરતા ગ્રુપમાં વાવ દેટ વઝ સો આઉટ ઓફ ધ બોક્સ.
આનાથી ડિફીકલ કઈ ની હોઈ શકે
કી વિચાર કે મારું જ નામ ગ્રુપમાં બધાથી રહે છે બાકી બધાનું નોર્મલ છે.
હા મતલબ મેઇન વસ્તુ. ખાલી એક જ વસ્તુ મેટર કરે કે જેમાં આપણને મતલબ તે પર્સન ખબર હોવા જોઈએ મતલબ. મેં તને પૂછ્યું તને ખબર હોવા જોયે એમ. કાલે એટલું જ મેટર કરે એમ મતલબ એ રીતે મ તને વિચારી લીધું.
હમ.
ઓલમોસ્ટ ટાઈમ થઇ ગ્યો છે
ઓકે.